હું ર બનાવ છું
શું બનાવો છો રસોઈમાં બસ સુતા છીએ થુ
અમારે ડુંગળી બટેકાનુંું શાક અને ભાત બનાવું છે
અને ભાત બનાવશેને સરસ સરસ કઈ રીતે બનાવો છો ડુંગળી બટાકન શાક
અ બે ત્રણ બટેકા લેવાના એક મગી લેવાની જેટલા મેમ્બરો એ અનુસાર બધું લઈ પછી તેલ ગરમ કરવા રાય જીરું લીલો મસ મસાલો ટામેટા બધું નાખી પછી ડુંગળી પછી ડુંગળી બટેકા નાખી હનું ખ મીઠો મરસું હળદર નાખી અને એવી રીતના બનાવાનું સરસ બને
બરાબર બરાબર બીજું બોલો
તમને પિક્ચરમાં ક પિક્ચર બહ ગમે મૂવીમાં
મને તો મવીમાં તો એમ તો મને એટલો બધો કઈ ખાસ શોખ નથી પણ ઓલ્ડ મવી મને ગમે એમ
કેવી એટલે કોઈ મવીની કહાની તમે મને કહી શકો
હા મને હમ દીની તું કે સનમ ગમે દેવદાસ તમે પછી આમ સાથ સાથ હ
એટલે આમ સાથ સાથ ની શું સ્ટોરી છે
હમ સાત સાથમાં કેટલા ભાઈઓ હોય ત્રણ ભાઈઓ હોય બહ ફેમિલી વાળી ભાઈણી છે એમ હમ સાર એવ છે એમાં જ એમાં પેલા સ્ટાર્ટિંગ તો એમના પાણી ની આની વતુથી હોય છે. તો પછી તોછી મોટા ભયના લગ્ન થઈ જાય. મના મોટા બાઈના થોડી આ તેની પ્રોબ્લેમ. તેમના લગન થઈ જાય. એ લોકો ગબડે ગાયે.
અચ્છા.
હા. ગામડે જાય પછી સોંગ બધા સારા છે હા હમ અમારે એની મમ્મીની ફ્રેન્ડો હોય ને ત્રણ ફ્રેન્ડો એ બ થડી વિ ઘર ભગાવો ફંદો હોય.
અચ્છા.
હમ્મ.
તોના લી પછી એ લોકો ના ઝઘડા ને બધા થયા ને.
હા ઝઘડા થઇ જાય પછી એમનો અ મોટો જે છોકરો એ અલગ રહેવા જતો રહે એમ. હમ્મ હા એ બધા સારા હોય છે હમ્મ હમ્મ.
બીજું કો.
બજું તમે તો?
તમે પેલું મૂવી જોયલી હદ કર દી આપને?
હા મેં જોઈ લિ પણ મને એટલું યાદ નથી રેતુ.
જોવ હું તમને કહું એમાં કેવી સ્ટોરી છે. કે રાની મુખરજી અને ગોવિંદા હોય બરાબર તો આમાં કેવું હોય કે ગોવિંદા નો ફ્રેન્ડ અને રાની મુખર્જીની ફ્રેન્ડ એ બંને ના ફ્રેન્ડ છે ને એકબીજાથી ક ઉતાળી ગયા હોય એકબીજા ઉપર બહુ શક ખાતા હોય. બરાબર એ એટલે ખાતા હોય કારણ કે રાની મુખર્જી ની અને ગોવિંદા ની બરાબર તો એ બંને એકબીજા ઉપર બહ છક ખાતા હોય. તો ખાતા હોય ને તો આ લોકો એકબીજાને ડડીવોર્સ દેવાનું કે ઓકે રાની મુખર્જીની ફ્રેન્ડ અને ગોવિંદા ન ફ્રેન્ડ ઓકે. અને પાછી રાની મુખ રજી નું નામ અને એની ફ્રેન્ડ નનું નામ સેમ જ હોય અંજલી. ઓકે પણ આ અંજલી કઈક બીજી સરનેમની હો આ બીજ તો આ લોકો શું કે કે મારે ડિવોર્સ આપો રિયલમાં એ બંને જે હસબન્ડ વાઈફ જે ડિવોર્સ ચાતા હોય ને એ બંને ના ફ્રેન્ડ એ લોકો ના અંદર ખાલી મિસ અન્ડરસ્ટેન્ડિંગ નાખી હોય પેલા લોયર લોકો એ. કે તારો હસબેન્ડ ખરાબ છે. તારી વાઈફ ખરાબ છે. ઓકે અને જે લોયર હોય ને એ બાપ બેટા હોય. જોની લિવર. હા તો એ લોકો એકબીજાને ભરાવતા હોય કે તારો હા હા પણ ક કો કોમેડિયન છે એમ. તો કે તારો હસબેન્ડ ખરાબ તારી વાઇફ એકબીજામાં એવું ભરાવતા હોય. તો એ બંનેનું ડિવોર્સ થવાનું એ લોકો નક્કી કરે કે આ આપણે ડિવર્સ લઈશું. પણ ડિવોર્સને એ લો કો રીઝન ના મલ હા પછી રીઝનના મળે ને તો પેલાને કે અ કે તું એલેજે પેલો ગોવિંદા હોય ને ગોવિંદા એ એ પેલું એવું કે કે હું છે ને બાર જઉં બરાબર તો હું બહાર જઈશ એટલે પેલા મારો ફ્રેન્ડ એવું કે કે હું બહાર જઈશ તો મારા પીઠ પાછળ મારી વાઈફ જોડે કોણ આવે એ ખબર પડે. ના એ એની જે વાઈફ હોય ને એ પછી એવું વિચારે કે હું પણ બહાર જાઉં તો મારા પીઠ પાછળ કોણ આવે એ ખબર પડે બરોબર. એટલે હું અહિયાયા જ રઈશ. પણ મારી જગ્યાએ મારી બેમ્પણીને મોકલીશ. ના પેલો પણ સેમ વસ્તુ વિચારે કે હું પણ અહિયા રહીશ ને મારી કે મારા ફ્રેન્ડને મોકલીશ. તો પછી ગોવિંદ દા અને રાની મુખર્જી ને મોકલેય. ને એમાં એ બંનેને તો એવું જો હોય કે આ પેલીનો હસબન્ડ છે. અને આ પેલીની વાઈફ છે. બહુ લેટ ખબર પ પડે બહુ લેટ ખબર પડે. એ બંનેને પ્રેમ થાય ને પછી.
હમ્મ હમ્મ
હા તો પછી ખબર પડે અને બહુ મસ્ત મુવી છે હસી મજાક વાળી.
હા આમબી ગોવિંદાની મૂવીઝ તો ઓલમોસ્ટ બધી હોઈ હસી મજાક હોઈ ગોવિંદા ની મુવી બધી એવી જોય છે. હસ્સી મજાક વાળી
હ ડોલ મુવી જોઈ તમે ઢોલ તો તમે
ના જોયેલી પણ મને એટલી યાદ નથી કાયા મવી ન છેમ કાયા નહી હમ
પછી તમે ઓલી જોઈેલી હીરો નંબર વન
હા એ બી મને યાદ છે પણ મને એટલી યાદ નથી
અચ્છા તમે પેલું જોયું ને ચોરી ચોરી ચ
હા એ જોઈ લો પછી પેલું સેન્ડવીચ મુવી પ નઈ એવું કઈક મુવી છે પ એ બી સારી છે પછ પેલું ત્રણ બૈરા હોય તમે જોવો ને
કસ કસ કો પેર કરો અચ્છા અચ્છા પણણા ચોરી ોરી ચૂપકે ચૂપ ની શું સ્ટોરી છે એમ તમે કહી શકો
હા કહી શકું ને જોવા એમાં રાની મુખર્જી પછી સલમાન ખાન હોય પછું બીજાને નહી ખબર
ચિતા
હા પ્રીતિ ચિતા હો હા હા એ તો હું ભૂલે ગઈ કે પ્રેતિશીનતા હોય છે તો શને શું કેહેવાય એમાં જે રાની મુખઈ જે હોય છે ને એનોિર ફસ્ટ કર પ્રેગ્નસી તો એ જયારે ક્રિકેટ એટલે તને લ થાયને એવું બધું એું બધું એની ફ્રેન્ડના લગ્નમાં ગયા હોય તો સલમાન ખાન અને રાની મુખરજીને લવ થઈ જાય એમ પછી એ લોકો ની સમય ની વાત. આવે પછી એ લોકો ની સગાઈ થાય લગન થાય પછી જયારે બંગ દ લોકો ક્રિકેટ રમતા હોય છે તો ત્યારેમ એ બોલ લેવા જાય તો જાય છે. પછી એ ડૉક્ટર ના પાડી રહ્યો છે, કે એમને બીજી નહીં કરી શકે. પછી પ્રીતિ ચિંતા. એમની પ્રીતિ ચિતા તો એ લોકો લાવે છે. કરીને પછી એમ કરીને એ લાવે ને હા પછી એ લોકો એ રીતના લાવે છે, પછી એ લોકો પેલા ત્યાં જ છે, સ્વઝરલેન્ડ
અચ્છા
પછી પીંચ ચિંતા ઘરમાં બધા થી એ છુપઈને રાખે છે, કે સેરોગટ મધર છે, પી પોતાની ઉપર છે, ત્યાં એમાં હસબન્ડ બીજાને બીજા નોકરી કરે છે, અને અમારી જોડે રે છે, એમ એવી રીતે કરીને પીતી ને લાગે.
અચ્છા
પછી એવું હોય છે, પછી કરે એને પછી પેલું લાસ્ટમાં એને ડરી આપીને જતી ર છે. એ નથી આપ ના પાડી દેશે કે હું નહી આપું એમ.
અચ્છા બરાબર અચ્છા અચ્છા અચ્છા પછી મવીમાં મવીમાં મવીમાં તો એક સૌથી સારી મવી કઈ હશે. આમ થોડી ઇન્સ્પાયરિંગ હોય. દરાર મુવી જોઈ ને તમે દરાર મુવી. એમાં પેલા જુહી ચાવલા ન હસબન્ડ બહ જ પડતો પોઝિસિવ હોય એની સામે કોઈ જોવે તોય બિચારીને મારે સૌભાગ્યવતી ભવા હા હા હમ સીરિયલ હમ એમાં એવું જ હોય ને એના વને આઈ રઈ.
હોય
હા
બઉુ ખરાબ હોય છે.
હમ
તો
મને બહુ મારે બચારી ને બહ જ
કેવું મારે જુલી ચાવલાને પછી પેલો કિરણ કીક હતો કિરણ એ વાળી મૂવી તમે જોય લ
હા દર ડર સોરી ડર શું ડર ડર હા ડર
હે ક કિરણ વાી
શાહરખ ખાન ની મુવી
પછી મા બેનું પેલ જોયેલું પેલું પેલું નથી પેલું હા એ બી જોયેલું એ તો બહ વાર
એ તો ન રમરી સંડે આઈ જતો હતો નઈ
એવરી સન્ડે અઠવાડિયા એમાં પાંચ વાર આવતું હશે અઠવાડિયામાં પાંચ વાર પછી પેલું મવી નથી પેલું તારો કા ચમકતા ગહ ના હો હમ તુમ્હાર સન
અચ્છા હમ બધા મુવીઝ મજા આવે એમ જોવાની પણ એમ સૌથી એમ સારું વી કું તમને આમ ગમે એવું એમ
ઇન્ટરેસ્ટિંગ મૂવી હોય ને લવ સ્ટોરી હોય ને અંદર એવા મૂવી મને ગમે
એવું
હમ મને લવ સ્ટોરી વાા જ મુ ગ મે આમ
તમે તમે અને બીજું કઈ મુવી જોઈ જોવા ગયા ત લાસ્ટ
લાલો
લાલો બરા બબર એટલે એની શું સ્ટોરી છે
એમાં કઈ નઈ કૃષ્ણ ભગવાન જે હોય છે ને માસ હ લઈને હા પેલું જે જે હોય ને લાલો એ બહુ સ્મોક કરતો હોયને એવું બધું કરતો હોયને
બરાબર
પછી ત્યાં ફસાઈ જાય છે કર્મોની સજા ના લીધે એના હા જુનાગઢ નું છે ત્યાં એની વાઈફ બહુ મસ્ત લાગતી એવું હોય
હા શું નામ એની વાઈફ તુલસી શું તુલ્ફી હા
હા તુલસી નામ હોય છે અને એની છોકરી નામ ખુશી હોય છે હમ
સરસ મૂવી છે એ તો બહુ ચાલી બહુ ચાલી
હમ તમે બી ગયા તને જો હમ હા
બરાબર
સમજી ગયા તમે જોવા
હા અમે પણ ગયા તા સારું હતું તમ
એ બધા ને એમ ભી સારા છે એમ
બરાબર સારું ચલો મૂકું હવે હું આવજો બાય બાય હા હા લેવલ એન્ડ કો